હલો
હલો
હા કેમ છો
હા મજામા તમે કેમ છો
હા મજામા. આજે હું ખુબ જ અહ મહત્વની વાત કરવા જઈ રહી છું. પાણી નો બચાવ અને જળનુ સંરક્ષણ. પાણી એ પ્રકૃતિની અમૂલ્ય ભેટ અને સમગ્ર સૃષ્ટિના જીવનનો આધાર છે. મનુષ્ય, પ્રાણી, પક્ષી અને વનસ્પતિઓના અસ્તિત્વ માટે પાણી અનિવાર્ય છે. ખેતી ઉદ્યોગ વીજળીનુ ઉત્પાદન તેમજ રોજિંદા જીવનના લગભગ દરેક કાર્યમા પાણીનો ઉપયોગ થાય છે. તેથી પાણી વિના જીવનની કલ્પના પણ ન કરી પણ કરી શકાતી નથી. બરાબર ને?
હા બિલકુલ સાચી વાત. તમે બિલકુલ સાચી વાત કહી. પાણીને જીવનનો આધાર માનવામા આવે છે. આપણા શરીરનો મોટો ભાગ પણ પાણીથી બનેલો હોય છે. છોડ, પ્રાણીઓ અને મનુષ્યો બધા જ પાણી પર નિર્ભર હોય છે. છતા ઘણા લોકો પાણીનો બગાડ કરે છે અને કેટલીક જગ્યાઓ પાસે પીવાનુ શુદ્ધ પાણીને અશુદ્ધ કરી નાખે છે. તો અમુક જગ્યાએ પીવાનુ શુદ્ધ પાણી ઉપર બંધ જ નથી. આ સ્થિતિ ખરેખર ચિંતાજનક છે. આજના સમયમા પાણીની સમસ્યા દિવસે-દિવસે વધી રહી છે. વસ્તી વધ-વધ તી જાય છે, તેથી પાણી ની માંગ પણ વધતી જાય છે. બીજી તરફ નદીઓ, તળાવો અને ભૂગર્ભ જળના સ્ત્રોતો પણ દબાણથી અહ પર દબણ દબાણ ઘણું પડી રહ્યું છે. જો આપણે આજે પાણી બચાવવાના પગલા નહી લઈએ, તો ભવિષ્યમા પાણીની ગંભીર અછત સર્જાઈ શકે છે. ઘણા લોક કો નળ ચાલુ રાખે છે. વાહન ધોવા માટે વધારે પાણીનો ઉપયોગ કરે છે, અને જરૂર કરતા વધારે પાણીનો ઉપયોગ કરે છે. આથી નાની નાની બેદરકારીને લઈને હજારો લીટર પાણી બગડે છે. જો દરેક વ્યક તિ થોડુ-થોડુ ધ્યાન રાખે તો ઘણુ બધુ પાણી બચાઈ શકે. એવુ નથી લાગતુ તમને?
હા તમારી વાત સાચી છે. આજના સમયમા વધતી વસ્તી શહેરીકરણ, જંગલનો નાશ, ભૂગર્ભ જળો નો વધુ પડતો ઉપયોગ, અને પાણીનો બગાડ જેવી સમસ સ્યાઓને કારણે પાણીની અછત દિવસે-દિવસે ગંભીર બની રહી છે. ઘણી જગ્યાએ પીવાના પાણીની સમસ્યા ઉભી થઈ રહી છે. જો સમયસર પાણીના સંરક્ષણ માટે યોગ્ય પગલાં લેવામા નહી આવે તો ભવિષ્યમા પાણીની ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. સાચી વાત ને?
હા સાચી વાત. જળ સંરક્ષણ એટલે પાણીનો સમ અહ સમજદારી પૂર્વક ઉપયોગ કરવો, અને ભવિષ્ય માટે પાણીનો સંગ્રહ કરવો. વરસાદનુ પાણી એકત્રી કરવુ પાણી નો બગાડ અટકાવવો અને પાણીના સ્ત્રોતને સ્વચ્છ રાખવા. આ બધુ જ જળ સંરક્ષણનો એક ભાગ છે. અને વરસાદીય પાણીનો સંગ્રહ ખુબ જ મહત્વનો ભાગ છે. વરસાદીય પાણી જમીનમા ઉતારવાથી ભૂગર્ભ જળનો સ્ત્રોત વધે છે. ઘણા વિસ્તારોમા લોકો પોતાના ઘરો અને શાળાઓમા થી વરસાદીય પાણી નો સંગ્રહ કરે છે. આ એક સરળ અને અસરકારક ઉપાય છે. ખેડૂતો માટે પણ પાણી નું ખુબ જ મહત્વ રહેલું છે. ખેતી સંપૂર્ણ પાણી પર આધારિત હોય છે. જો પાણી ન મળે તો પાકને ઘણું બધું નુકસાન થાય છે. તેથી ખેડૂતોને પણ પાણીનો સમજદારી પૂર્વક ઉપયોગ કરવો જોઈએ અને પાણીને બચાવા બચાવવાની પદ્ધતિઓ અપનાવવી જોઈએ. પાણીની અછત માત્ર ખેતી ખેડીને ને જ નહીં, પરંતુ સમગ્ર સમાજને અસર કરે છે. ઘણા ગામોમાં લોકો પાણી માટે લાંબા અંતર સુધી જવું પડે છે. કેટલીક જગ્યાએ મહિલાઓ અને બાળકો રોજ કલાકો સુધી પાણી ભરવા પસાર કરે છે. આથી પાણી નું ઘણું બધું અહ પાણીનું મહત્વ વધુ સારી રીતે તે લોકો જાણતા હોય છે. પાણી પ્રદુષણ અને એક મોટી પાણી પ્રદુષણ એ આજે ઘ ઘણી મોટી સમસ્યા બની ગઈ છે. કારખાનાઓ કચરો, ગંદુ પાણી અને પ્લાસ્ટિકની પ્લાસ્ટિક, નદીઓ ને તળાવ માં ફેકવવામાં આવે છે. તેના કારણે પ્રાણી ઉમ્મ પાણી પ્રદુષણ પ્રદુષિત થાય છે. અને લોકો અને આરોગ્ય પર ખરાબ અસર પડે છે, અને જરચર પ્રાણીઓ પર બી ખરાબ અસર પડે છે. તેથી પ્રાણીનો સ્ત્રોત સ્વચ્છ રાખવા એટલું જ જરૂરી છે. જો આપણે પાણ અહ નદી, તળાવ અને કુવાઓ સ્વચ્છ રાખીશું તો આવનારી પેઢી પણ શુદ્ધ પાણી મળી રહેશે. જળ સંરક્ષણ માત્ર-માત્ર સરકાર જ જવાબદાર નથી, પરંતુ નાગરીઓ પણ ફરજ હોવી જોઈએ. એવું તમને નથી લાગતું?
હા તમારી વાત સાચી છે. સરકાર અને વિવિધ સંસ્થાઓ દ્વારા પણ જળ સંરક્ષણ અંગે જાગૃતિ લાવવા માટે અનેક કાર્યક્રમો ચલાવવામાં આવે છે. પરંતુ માત્ર સરકારના પ્રયત્નો પૂરતો નથી દરેક વ્યક્તિએ પોતાના દૈનિક જીવનમાં પાણી બચાવવાની ટેવ વિકસવી જોઈએ નાના નાના પ્રયત્નો દ્વારા પણ મોટા પ્રમાણમાં પાણીનો બચાવ શક્ય છે બરાબર ને
હા બરાબર આપણે પોતાના ઘરમાં જ પાણી બચાવી શકીએ છીએ દાખલા તરીકે સાફ કરતી વખતે નળ દાંત સાફ કરતી વખતે નળ બંધ રાખવો જરૂરી મુજબ જ પાણી વપરાશ કરવો અને આવા સરળ ઉપયોગ થી ઘણું બધું પાણી આપણે બચી શકીએ છીએ શાળાઓમાં પણ વિદ્યાર્થીઓ પાણી બચાવવાનો સંદેશ આપવો જોઈએ બાળકોને આજે આજે શીખવવું જોઈએ કે પાણી આપણે કેવી રીતે બચાવી શકીએ બાળકોને આપણે શીખવશું તો બાળકો આવતી કલના જવાબદાર નાગરિક બનશે તો તે લોકો પણ તે લોકોને આવનારી પેઢીઓને જળ સં અંગેની માહિતી પૂરી પડશે
હા બરાબર છે
જળ સંરક્ષણ અંગેની જાગૃતિ ફેલાવી એ સમ સમયની જરૂરિયાત છે જો પાણી નહી હોય તો ખેતી નહીં થાય ખોરાક નહી મળે અને જીવન મુશ્કેલી બની જાય
હા બરાબર છે
આપણે સંકલ્પ કરીએ કે પાણી નહીં બગડે અને જળ સંરક્ષણ માટે જેટલો પ્રયાસ થાય તેટલો કરીશ
પાણીનું મહત્વ સમજીને તેનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો અને જળ સ્ત્રોતનુંું સંરક્ષણ કરવું એ આપણી નૈતિક ફરજ છે પાણી બચાવવું એટલે ભવિષ્યની પેઢીની સુરક્ષિત જીવન આપવું આપું તેથી આપણને આપણે શું એ સંકલ્પ કરવો જોઈએ કે પાણી બચાવો જીવન બચાવો અને જળ છે તો કળ છે જળ છે તો જીવન છે સાચી વાત
હા બિલકુલ સચી બીજું એક મહત્વનું કારણ છે વૃક્ષો ન અતિશય કાપ કાપકામ વૃક્ષો વરસાદ લાવવામાં મદદ કરે છે જ્યારે જંગલોનો નાશ થાય છે અને વરસાદનું પ્રમાણ પણ ઘટે છે પરિણામ નદીઓ તળાવો અને જળાશયોમાં પૂરતી પાણી એકત્રિત થતું નથી આથી પર્યાવરણના સંરક્ષણ અને વૃક્ષારોપણ ખુબ જ જરૂરી છે એવું નથી લાગતું તમને
સાચી વાત છે
આપણને ઘણી વાર આપણે ઘણી વાર જોયું હશે કે જ્યાં વૃક્ષ હોય છે ત્યાં વાતાવરણ ઠંડુ હોય રહે છે વરસાદ પણ સારો પડે છે અને જે વ્યક્તિ દર વર્ષે એક વૃક્ષ પણ વાવે તે ભવિષ્યમાં મોટો ફેરફાર લાવી શકે એવું નથી લાગતું
હા હા બરાબર છે સાચી વાત છે તમારી આપણે સૂય્યમણીને પાણી ન વ્યર્થ બગાડવા અટકાવવો જોઈએ
પાણીનો બગાડ પણ પાણીની અછત ન એક મોટું કારણ છે ઘણા લોકો નળ ખુલ્લો રાખે છે કેટલાક લોકો જરૂર કરતા વધારે પાણી વાપરે છે ઘણી જગ્યાએ મોટી ટાંકી ભરાઈ જાય ત્યાં પણ પાણી વહળાવી દેવામાં આવે છે આ બાર આવી બધી બેદરકારના કારણે લાખો લીટર પાણી આજે વય જાય છે ઘણી વખત પાણી પાણીની પાઈપલાઈન લીકેજ હોય છે નાની લીકેજ પણ લાંબા સમય સુધી ચાલુ રહે તો હજારો લીટર પાણી બગડી બગાડ થાય છે તેથી પાણી ન વેમાં પણ સુધારો કરવો જરૂરી છે
હા
આપણે પાણી બચાવવાના કેટલાક સરળો સરળ ઉપાયો વિશે વાત કરીએ તો સૌથી પહેલા ઉપાય છે કે પાણીનો ઉપયોગ જરૂર મુજબ કરવો જોઈએ જેટલ જરૂર હોય એટલું જ પાણીનો વપરાશ કરવો જોઈએ પાણીનો બગાડ અટકાવવો એ જ પાણી બચાવવાનો સૌથી સરળ રસ્તો છે અને દૈનિક જીવનનો પણ કેટલીક સારી ટેવો અપનાવી શકાય છે જેમકે દાંત સાપરતી વખતે મેં કીધું એ પ્રમાણે દાંત દાંત સાપરતી વખતે નળ બંધ રાખ વગેરે વા
હા બરાબર છે
વરસાદી પાણીનોો સંગ્રહ કરવો એ ઉત્તમ ઉપાય છે વરસાદ દરમિયાન મોટી માત્રામાં જમીન પર પાણી વહી ગાય છે જો આપણે ત્યાનો યોગ્ય રીતે સંગ્રહ કરીએ તો ભવિષ્યમાં તેનો ખૂબ જ સારી રીતે અ ઉપયોગ કરી શકે છે
હા સારું તો આપડે આવીજ રીતે વાત કરતા રશું
હા ચાલો